હા.
અ છેા ઓકે ચાલો તો ટોપિક હું આપું.
ના નહી આપો.
તો તમે આપો એક.
તો તમારો દિવસ કેવો ગયો આજનો?
આજનો દિવસ આજનો દિવસ સારો જ ગયો છે.
તમારો અવાજ દૂર થી આવે.
હલો અવાજી અવાજી ક્યા જ.
હજી દૂરથી લાગે છે. હલો.
હલો આવે છે હજી કે હજી એવું જ લાગે છે.
હ આવે.
બરાબર છે સ તો એમનેમાં તાર જ છે.
હમ્મ.
તો દિવસ તો એવું હત કે સારો અને પ્રોડક્ટિવ કેવાય ને તેિવ સવાધ સ બીધ એક બે કામ હતા એ પણ પતિ ગયા અને જે ગામડે જે વાડીિયા કરવાના ધંધામાં એ પણ બધે બધા પતી ગાય એટલે જ ટાર્ગેટ આપડે વિચારીએ છીએ એ સક્સેસફુલી અચવ થઈ જાય એટલે ઘણું કેહેવાય એમ. અને પી સાંજે આપણેે જે સ્પોર્ટ્સ રમીએ વોલીબોલ એ સ્પોર્ટ્સ પણ રમાઈ ગયું હવે શાંતિથી કામ કરીએ છે પાછું.
તમે ક કેવો ગયો તમારો દિવસ?
સારગયો.
આગળ કઈક.
ના જો તમને એક દિવસ મા કોઈ સુ ઉપર પળો મળે તો કઈ પસંદ કરશો?
આપ આવી ગયો છે ને.
તો તમને સૌથી વધુ ગર્વ કઈ વાત પર છે.
તમે ક તમને કઈ વાતો પણ કર્યું પછી સૌથી વધુ.
નને પૂછોને ક્વેશન
તો પાઈ એમાં શું થઈ જવાની જવાબ તો મેં આવ્યો હતો ને
તે જે હોય તે પણ આ બીજો કોલ છે આપડો પહેલો કોલ નહીં.
પેલા કોલમાં પેલો ક્વેશ્ચનનો જવાબ મેં આપ્યો હતો.
મેં તમનહી હોરખતી તમે કોન છો?
હા તો હુવ ક્યા ઓણખુ છે આજસ્ટફ
હા તો પછી મેં ક્યુટીયોન કર તમારે જવાબ આપવાના છે
હા તો શું છે ક્યુટીયોન?
હમ્મ તો તમે સૌથી વધુ કઈ વાત પર ગર્વ થાય છે?
અનેને સૌથી વધુ કઈ વાત પર ગર્વ થાય છે. ગર્વ કરવાર જવો તો કેટલા ગુણ છે. આ તો એની જેવું વાત થઈ કે પોતાના વખાણ કરે છે એમ.
તો ના કરો મેં બોલુ.
હા તો બોલી જાઓને.
એક તો મને ડ્રોઈંગ આવડે છે એનો છે.
હા.
પછી. છે તો હો બસ મને એકનાથ છે મે કાફી છે.
કાફી છે બરાબર છે. હું મારું કવ તો મને એક ફોકસ જે કહેવાય ને એનું વધારે ગર્વ છે મને એવું મને નોતી ખબર આવું મારામાં હે. બે ત્રણ જણા એ મને કીધું ત્યારે મને ખબર પડી ગ હા પાકી વાત છે. હું જે ફિલ્ડમાં જાઉં ને એ ફિલ્ડમાં એટલે બીજું કાં એટલે બીજું કાંઈ નહીં પણ એક જ કામ એટલા ઓળથી નિષ્ઠાથી કહી શકાય ને પૂરાપૂરા ફોકસ થી. કોન્સનટેટ થી કર તો ઈ જે ફિલ્ ટોપ વનમાં આવી જાઉ ઘડીકમાં
કે કોઈ સોશિયલ એક્ટિવિટી કરું તો એમાં પણ બે ત્રણ મહિના જેવું થાય ને તો બીજા કરતા એવરેજ કરતાં હું ઉપર ક્વૉલિટીમાં આવી જોઈએ એ રીતે પછી હમણાં હ હમણાં ત્યાં હોર્સ રાઈડિંગ નીકળ્યું હતું એમાં પણ કદાચ બધા માણસો કરતા રાઈટમાંને એમાં આગળ આવી ગયા બીજા બધા જે અ એમાંય આપણું બધા આપણને ઓળખે એ પ્રમાણે પછી સ્પોર્ટ્સમાં પણ એમ ગમે રમત હોય તો ખડીકમાં પણ એક્ટિવ થઈ જાય. એટલે એ એક વાતનો થોડો ઘણો ગર્વ જે એવું છે.
બરાબર છે.
તો એક સારી લીડરશિપ માટે સૌથી જરૂરી ગુણ કયો છે.
જો. એક સારી મને એક તો લીડરશીપ મ કે લીડર જેવ મને ઓછું ગમે પણ તો અ કહ તો બધાને એકસ્ટઠા કરી રાખવાનું.
હલો.
હલો.
હા હા હા આવે છે છે
પછી કેવું કે અંદર અંદર બધા કેવું ઝઘડે ના એની માટે અંડરસ્ટેન્ડિંગ લેવલ બધા માટે રાખવાનું. મે બી એવું હોય શકે પછી બધા એક એક વ્યક્તિ બાકી લીડર હોય તો હું બધાને સમજી શકું તો એવી રીતે તો ગ્રુપ બને એમ મે બી તમે કહો
બરાબર છે લીડરશીપ એટલે પેલા એ લીડર તરીકે તમારે લેવાનું એમાં અને તમારે નીચે કે તમારે કોઈ અગર કામ કરાવવું છે. કે તમારે નીચે કોઈ માણસ તરીકે કઈ ગમે એવું એક્ટિવિટી કરતા હોય. આ લીડરશીપ માટે મને થડો ઘણો ઇન્ટરેસ્ટ નહીં ખરા એમાં લીડરશીપ તરીકે આમ એવું છે સોશિયલ એક એક્ટિવિટી હું કરું છું. તે એમા મને એક કો પદ મળ્યું એમ કહી શકાય કે એના માધ્યમથી મારા મેઈન હેતુ એમાં એવો હતો કે હું એક ત્રો ઇન્ટો વધારે તો પેલા.
બીજા ભેગી વાતચીત ની એ બધું નહોતો કરડતો પછી એમાં મને એવું ખબર હતી કે ભવિષ્ય ધંધા બંધા કરશું તેને આ ગુણ આપણો. સારું નથી બધા ભેગું હળવું મળવું જોઈએ એટલે એના માધ્યમથી હું એ એકસ્ટ્રા વર્ડ જવું થોડુક થયો અને મને સ્ટેજ ફિયર જેવી હું એ બધું નીકળી ગયો ટોટલ અત્યારે સો બસો જણા વચ્ચે મારે ઈ શા ખાધર રહીવાની હોય. તો આરામથી એટલે વચ્ચે બોલવાનું એટલે હવે મારે કદાચ વાત પગ ધ્રુજે. આ વિચારમાં વગર કઈ બોલવાન હોયને તો બોલી શકું એમ. ઘરાને સ્ટેજ ફિયર જે આ છે તે છે કઈ હોય શકે. એટલે એ રીતે લીડરશીપ નો ગુણ એ રીતે વધારે. ફાયદાકારક છે. તમારે ગમે ત્યારે ગમે કાંઈ બોલવું છે, કંઈ ચીંધવું છે.
એવું તો મને હતું ફર્સ્ટ યરમાં હવે નહિ.
હજી તમને એવુ લાગે તમે એક વાર કઈક સોજણ વચે કે જજના વચ્ચે ઉભા રયો ને ત્યારે ઘણી વાર હાથ કાપે, માઇન્ડ આખો બ્લેન્ક થઈ જાય, શું બોલું એમ.
હમ્મ, એવું મારે તો સેવન્થ ના સિક્સમાં હતી ત્યારે હવે છવ્વીસમી જાન્યુઆરી હતી, તો મારે બોલવાનું હતું સ્પીચ. એટલે મને કશથી મીક નથી લાગતી મીક તો નથી લાગતી. ટ્યુશન વાળા જે સર આયા ને તો મને એવું થ કે એમને હું ખોટું બોલીશ ને તો પછી એ મને બોલશે. નથી લાગતી મને પણ મને એવું કે મે ટ્યુશનમાં સૌથી હારી હતી મે. કેવાય ને એમ, જે કોમેડી હો હોય ને બધી વારે સ્ટુડન્ટ હતી તો મને એવ હતું કે મે જેવું તેવું બોલીશ ને તો મને બોલશે પછી એમ. તો બોલી એ પેલા ઉભી થઈ પેલા મેં નતા જોયા એમને પછી મેં જોયા ને સરને પછી મને બહુ અંદર થીવું થતું હતું કે એમ સારો બોલ એટલે પેલા થી બ્લેક બ્લેન્ક થઈ ગઈ પાચ દસ મિનિટ પછી જે પીચલા શું કેવાય. તે કાગળ માટેથી સ્પીચ મો ગે ને તે કાગળ ની સ્પીચ તો મે બોલી ના. પણ જે મને જે છવ્વીસમી જાન્યુઆરી છે ખબર મેં તો એ બોલી સ્ટેટિસ્ટિક કરતા અંદર કરતા હમ્મ, એક સેકન્ડ, એ પાંચ મિનિ પેલા પ્લાંગે પાંચ મિનિટ હેને સમિંગ એક મિનિટ એક બે મિનિટ પ્લા થઈ ગઈ હતી.
સર્વાત, હા સર્વાત તમે એક વાર બોલવાનું શત ને ત્યારે તમનેું સ્ટાર્ટ નો હોયને લિંકો ઓ લખી ને. તારથી તાર ન બને ને ત્યાં સુધી એવુ તમને લાગે કે શું બોલ આમને. એકવાર બોલવાનું શરૂ કર દું ને એકવર અંદરથી વિચારવા માટેડ ને પછી બધે બધું ભૂલી જવાય.
હા એવું જ.
પછી એ કઈ વિચાર જ ન આ. એટલે તમારે મન પડ ઓલા કેમ ને એમ. મને થ્રીટ પિક્ચર મને કે મનાવાનું. જે એમ તમે એકવાર એને રમાડી દો ને એટલે પછી કંઈ ખબર જ ન પડે.
એટલે એ દિવસે મને વધારે છે તું. પણ પછી તો મેં ખાસા સો બસો ને કેટલા બધાની હમે લીધી. એકદમ મસ્ત.
બરાબર છે.
હમ હા. જો તમને એક નવી સ્કીલ શીખવાની તક મળ તો શું શીખશો.
સ્કીિલ શીખવામાં થોડીક એ કે પેલા તમારી જે છે એક્ઝિસ્ટન્ટ કમ્યુનિકેશન સ્કિલ થોડીક. સુધારશું પાશા લેવલે થોડું ઘણું સુધારવાનું જરૂરી એવું મને લાગે હે. પ્રોફેશનલ રીતે દેશી રીતે તો આ બધું વધારે સારું છે એવું લાગે છે.
હમ્મ.
પછી કમ્યુનિકેશન સ્કિલ અને પર્સનાલિટી તો સુધારેલી છે એમાં તો નથી કઈ બઉ. બીજી સ્કિલ્સ તરીકે તો થોડું કોનો વિડિયો એડિટિંગને. પોતાની પર્સનલ બ્રાન્ડિંગ માટે જે કરી શકાય એમ કન્ટેન્ટ ક્રિએશન નહી એ બધું.
વિડીયો એ નું તો મળી જાય ત મને કોઈ બી મતલબ કે એવું નને કે તમારે શીખવા. એટલે તમને ઇન્ટરેસ્ટ તો સીખાય પણ એવું કે એવું ના હોય કે ફરજિયાત શીખવી જોઈએ એમ?
ના એટલે બેઝિક એવું તો આવડે જ છે. થોડું ઘણું મહેનત છે એક અઠવાડય શીખવાય તો બરાબર આવડી જાય. પ એમાં એવું જો આડે છે હ ઘણું બધું કેમ કે એક ને એક રિપીટ કરી કરવું પડે ને એટલે. બાકી અઘરું નથી એમાં એ શીખેલ હતું હું છું તે ઓલરેડી કોન્ફિડન્સ નથી. એ વિડીયોગ નથી બનાવેને.
મને એડિટિંગ તો આવડે પણ વાર લાગે એમ.
હમ જો એટલે એમાં નક્કી થ ન કરી કે જલ્દીથી કે આ પરફેક્ટ બન્યું છે કે નહીિ એમ.
મેં એડિટિંગ એટલે સોંગ પ્રમાણે એડિટિંગ કરી શકું પેલા મેં બહ કરતી. એડિટિંગ પણ હવર ન નહી કરતી ખબર ન કોલર બહુ જ કરતી એડિટિંગ.
બરાબર છે. મે તો એવું બધું ક બે વિડીયો બનાવતોને એમાં કરતોયોર્ને શોર્ટ્સ ને બોટ્સ ને અપલો કરતા યુટ્યુબમાં એમાં.
ના મે તો જે બાકી અમે પેલા કઈ શોટ ના કેપ કટ ના કઇ વીએન એપ્લિકેશન પકડમાં બધા ફીચર જોલો કે કયા ફીચરનું કાલ છે હું છે. બધું આખું મચેર કરાવું પછી મને ખબર જે કે આનું આ કામ છે પછી એવી રીતે બનાવું
હમછ જરૂરિયાત પ્રમાણે બરાબર છે ઇફેક આ છે તે લગાડી દેવાનું
હમ
તો કેયો ટૉપિક?
કયો સુપર હિરો તમને સૌથી વધારે ગમે?
સુપર હીરો સૌથી વધારે ગમે?
હમ
આ સુપર હેરો માતો ઓલો એક આવે છે ઓલો આખંડા પિક્ચર જોઈએ?
કયું?
અખંડા?
ના
સાઉથ નું મોવી છે અખંડા એમાં જે એક હીરો છે ને એ નરસિંમાં કરીને પિક્ચર છે જોયું સાઉથ નું છે એ રીતે
હા નર્સિંગમાં જોવે છે પણ મને યાદ નહિ કમ્પ્લીટ.
ઉમર વાળો છે એ. અને એ હીરો છે ને એનો એટીટ્યુડ તમે જોઓ ને તો બઉુ એ એટ્યુડ બધા મવી બનાવી જો રોલ હોય ને એ દર વખતે.
ઉંમર છે વધારે નામ નથી ખબર મને. પહે ઉમર થોડીક હસે. ચ અખંડા મૂવી અને નરસિમ્મા હા
હ તો.
તો એટલે એનો ઉમર ઉમર છે ચાલીસ પચાસ વર્ષ પણ એના જે રોલની ઈ દર વખતે એટીટ્યુડવાળા હોય ને ઈ બધા જ સિલેક્ટ કરેલા હે એને. અને એ પાવર એનો જે આવે ને એ જોરદાર છે એટલે એ એ એક પ બીજા એક તો પ્રભાસ અને એક કેજીએફ વાળો યસ. ત્રણ ચાર પ્રભાસ બા ત્રણ છે તમે કયો ત્યારે.
મને તો સુપર હીરો એમ તો મનમાં પપ્પા જ લાગે પણ એમ કેવા જઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં. તો મહેશ બાબુ ગમે એક તું મને
મહેશબાબુ તો બધા પિક્ચર જોઈ રાયખા હશે ન મહેશબાબુના?
અવ મને એટલે એ કયા-કયા? એક તો પેલું બિઝનેસમેન છે એમાં એમનો સ્વભાવ બહુ હારો દેખાવે ને મને એવું લાગે કદાચ જેલમાં એવું હોય. તો મે બી એકદમ શાંતને કેવો લાગે એમ?
સી એમ ભારત પિચ્ચરની વાત કરો હો ને?
એ બી છે પછી બિઝનેસમેન તો તું ના બ બઉ જૂનું છે.
બિઝ બિઝનેસમેનને પછી ગામડામાં આવે ઈ કયો?
ના.
તો?
બિઝનેસમેન મૂવીનું જ નામ છે એને.
અચ્છા ઓકે ઓકે ઓકે ઓકે તો ઈ મે નથ જોઈ બરાબર હે.
નઈ જોયું હોય તમે બઉ જૂનું પિક્ચર છે.
હમ્મ.
ખાસા બધા પિક્ચર છે, સ્પાઈડર ભી છે એ બી બઉ મસ્ત છે.
બરાબર છે.
હમ્મ, બસ મને તો એક જ ગમે ખાલી.
હ વન મિનટ સારું આપડે બાર મિનિટ થઈ ગઈ છે ત્યારે.